હલો શું મજામાં તું કેમ છો?
બસ મજામાં.
હમ્મ.
શું કર્યું આજે?
આજે કશું નહી જો સવારે ઉઠ્યા, પછી ચા નાસ્તો બનાયો પછી, રસોઈ બનાવી કચરા પોતા કર્યા બાળકોને નવડાયા પછી સાંજની રસોઈ પછી ઊંઘી ગઈ પછી સાંજની રસોઈ કરી, જમ્યું વાસણ ઘસ્યા, રસોઈ બનાવી તે શું કર્યું?
કઈ નઈ અમે ઉઠ્યા કામ કર્યું પછી ઓફિસ ગયા ઓફિસ એ બહુ બધું કામ કર્યું. કામ કરીને અહિયાં ઘર ઘરે આયા ઘરે આવીઈને જમીને હવે કામ પતાયું, અને હવે નવરા પડ્યા.
હા હા હનેમ કેતી તમે તો રાજસ્થાની તમારે રસ્તો ન ગામડે મળે.
હા અમારા ત્યાં હા મળે છે ને. નત નવીવેરાત
હા તો બાંધણમાં નવી હોય છે એમ.
બાંધણીમાં બી હોય હા હા પ્રઇઝ છે ને મેં અ માર બેહેન ના લગ્ન હતા ને ત્યારે મેં લાવ્યો હતું. એ સમથિંગ હ તો હા.
હા તો તારું છે એ મને કોક દિવસ પહેરવા આવજ.
હ હ્યો, પણ હા અચ્છા હા હા હા એ, દેરાની છે ને તમારે અમારે કઈક મારે ભયના ફ્રેન્ડ નું એ લાગે છે. એ છોકરાનું ઓળખું છું.
રા એ તો મારી દેરાણી ની બેન છે ને
હા એ. હા એજ એજ, એ પટેલ જોડે લગ્ન કર્યા છે. હ. હા ક કિંજલ નઈ નામ બસ. અનુ અનુ કે શું નામ છે અનુ એને આવું જ કઈક હતું ખબર નહી નામે નહી આવડતું. પટેલ જોડે લગન કર આ સોરી લગન ન કર્યા સગાઈ કરી. છે. હા ક્રિશ નામ છે, ક્રિશ નામ છે, એનું બસ એવી રીતે ઓળખાણ પડી. કઈ નહી આપીશ આપીશ હા ક્રિષ્ના અર. હા તમારો તમારો અવાજ છે ને તમારી બેન જેવું આવે, સાછું સેમ તમારો.
હા, બેન છીએ ને અમે એટલા, અમે બંને બેહેનો એટલે એક જો
હા.
એ મેં કીધું લ અનતાને ફોન કરી એ મા
એ અનુસ્ઠાન
બીજા ઘરે મજામાં ને.
ત્યા બધું સારું સારું હશું હોવ ગામ ગામ માર.
હા બઉ મજામાં બઉ મજામાં. હા હા તબિયત સારી બધાની હોવ હોવ સારી છે.
પડા છે ને રાજસ્થાની એકોક દિવસ હમ હા હમ હા અને રાજસ્થાન જાય તો મને કઈ ને જજો હા. હા. શું તમારે.
કઈને જવું એમ. હલો.
હા.
હેલો અવાજ આવે છે મારો.
હા આવે છે ને કમ્પ્લીટ.
હા હા સારુ તું શું કેતી તી કે તમારામાં હા અમારામ તો છે ને અમારામ તો આમ પોશાક ઓછા પહેરે બાકી એવું કઈક હોય ને તો એમ પહેરવા મા તે લાવે.
એટલે એવું પહેવાનું બાકી હું બી ડ્રેસ જ પહેર છું.
અને અમા તો પોશાક પહેરતા જ નહી અમાર તો પેલું શું હોય પેલું ના હોય ઘાગરો ને પેલું બ્લાઉઝ ને ઓઢણી એવું જ હોય બાકી અમારો આખું પોશાક હોય ને એ તો કોક દિવસ કોકને એવું હોય ને કે હા આજે પહેરી તો જે લોકો લાવેકી તમારામાં છે ને તમારામાં હા પણ તમારે ક્યાં કે ક્યાંક ક્યાંક જવું હોય કે તમારા ફંક્શનસમાં બી મેં જોયું છે તમારા લગન હતા ને ત્યાં ત્યારે બી તમારે પોશાક વધારે એ લોકોએ પેર્યા તા.
હા હલો. હલો.
હલો હલો.
હા તારો અવાજ નથી તો કેમ? હા આયો આયો બ
હા હા હા હા તો એમ કવ છું કે હા હા. એમ કહું કે તમારા લગન માં બધારે પેર્યું હતું. તમ તા તમે ની તમારી બેને પહેરી છે ને હ. એટલે અમારે અહિયાં ઓછું પેરે.
વ ઈક નું ઈક કોણ પેરે.
હા એ જ તો
હા તમારા ત્યાં સસ્તું સસતા ભાવે મળે છે એમ કેય છે બધા. અહિયાં તો બો ભાવ લે છે.
હા અહિયાં તો બો ભાવ કરે. હા અયાં બો ભાવ છે. રાજસ્થાનમાં સસ્તા મળે. હા
તું જા ને તને આ વખતે કઈને જજે તો
હા હા.
પણ ઉહ છે ને મંગાવી લઈશ એમ ની તો તારા મમ્મ મમ્મી જાય તો કઈની જજે માનવ જોડે પૈસા મ લઈ દઈશ.
હા હા વાંધો નય હ પૈસા નો તો વાંધો નય. બીજું તમને જમવામાં શું ભાવે? તમને જમવામાં શું ભાવે?
હા બીજું શાંતિ તો આપડે તને વાવેદને
હા મને બી ઢોસા હા મને છેને ઢોસા બનાવતા નતું આવડતું. તો તો કાલે કે પરમ દિવસે હા ઢોસા જ ભાવે મને બી
પછી હા ઢોસા બનાવતા કેવી રીતના શીખી?
હલો.
હલો હા તો ઢોસા બનાવતા કેવી રીતે શીખી.
હું હું તો આ પરમ દિવસે જ શીખી પરમ દિવસે જ શીખી હુતો. અરે પેલું બધું તો પેલું બધું તો બનાય દઈએ. સાંભાર હોય પછી ભાજી હોય તો બધું બનાવી લઈએ પણ મેન તો ઢોસા બનવા જોઈએ ને. એ નતા બનતા બે વાર ટ્રાય કર્યું તો નતા બનતા ત્રીજી વાર મમ્મી શીખવાડ્યું તો બની ગયા. પછી કઈ ની બે ત્રણ વાર ટ્રાય કરી તૂટ્યા પઈ એકદમ આવડી ગયું પાવી ગયું. હમ શું છે બે ત્રણ વાર ટ્રાય કરીશ ને તો આવડી જશે.
હા એ આવડી. બસ.
તમારા ત્યાં નેટવર્ક પ્રોબ્લેમ
તું લેવાનું શું આપડે ઘરે હોય ને તારે તો ચાલે એમ. આપડ ઘરે આપડે ટ્રાય કરતાએ ચાલ જ.
હા એ જ તો.
હમ.
બસ અત્યારે શીખીય છીએ નવું નવું બનાવતા એમ તો આવડે જ છે પણ આ બસ ઢોસા અને બધું એનું જ નતું ફાવતું થોડું તો એ હવે શીખી દીધું. તમે કઈ બાજુ ના ના એ કઈ નહીિ પછી એનું જો વિચારી
પ
બહ ઘણા છે. હા એવું? એટલે તમારી બાજુ. એવું છે સાંભાર તમે કઈ રીતે બનાવ?
તો વગરે કર હ એ તો ઇસી હશે નને?
હા એ સી અત્યારે લાયું
હાટ ધ્યાન વાળા હમ હા પલા ત્યાં નાના બાળકો નો બહુ અવાજ આવે છે.
એવું? અરે હું તો બાર ગય છ ને એટલે કેમ કે ઘરે ઘરે તો ફાવે નહ વાત કરતા અને વર્ક બી ના આવે એટલે બહાર આઈ ગઈ પછી.
હા હવે ક આવે છે.
અચ્છા.
છે મારો અ
હા, હા આવે છે. હા, હા આવે તમારે ત્યાં સાંભળમા તી તેમ બાજુ સ
હા, હા બહુ મસ્ત મલે. હું-હું તાર માટે લઈ ને આવીશ, દસ રૂપ
હા એવું. ઈ સાંભર નાનું મે ટ્રાય કર્યું તું. બટ ઈ પેલું સરગવોને ઈ બધું જોઈએ ને એના માટે.
તને દાળ આવે ને દાળ? એ થોડીક જ લેવાની એમ. ની દાળ તુવેર ની જ લેવાની, એમાં કોઈ એડ નહી કરવાની અને એની અંદર પછી ને એની અંદર મીઠું, મરચું, હળદર સાંભારનો મસાલો, અડધું લીંબુ એ તમાર ખટાસ જોઈતી હોય તો બાકી લીંબુ ખી શકે સ્વાદ અનુસાર. એ બધું લઈ અને મીઠું ના થોડો કિલો સોડા બેકિંગ નાખવાનું શું દાળ કાચી ના રહે એમ. પછી લઈ અને વિસલ લેવાની છ સાત જેટલું તમને યોગ્ય લાગે, એટલું વિસલ લઈ અને પછી એને જ દેવાનું, અથવા પેલું તમારે ગ્રાઇન્ડર હશે ને તમારે?
હા, હા છે.
એ ફેરવી દેવાનું પેલું હેને નાનું અંદર એટલે ઈ ક્રોસ થઈ જાય. પીસી નાખવાની રાઈ નાખી અને પછી એનો તડકો લગાઈ દેવાનો અન લીમડો નાખવાનો, તડકો લગાઈ અને તે દાળ નો ઉકાળા લઈ લેવાના એ એટલે બહુ મસ્ત સાંભાર બને. ન જે સાંભાર મસાલ પેલા મલને એ સાંભર મસાલો એક હા, એક જ ચમચી નાખવાનો તમારે જેટલો સ્વાદ અનુસાર. એક ચમચી ના મેં બે લાયા છે એક મારા ઘર માટે લાયો ને એક તારા મા એક અહ પ્રિયા માટે લાઈશ ને એક તારા માટે તો તું લઈ લેજે એક બઉ મસ્ત આવે સા
હું તમે એક હા તમે એક વાર અહિયાં આયા ત્યાર ત્યારે તમે ઢોસા બનાવીને મોકલાયા હતા ખબર? એક વાર પ્રિયા માટે ત્યારે અમે ખા બહુ મસ્ત હતા, બહુ મસ્ત બન્યા હતા. હવે પ્રિયાને બી કીધું તું બહું તારીફ તી કરી તી કે મસ્ત બનાયા છે.
હા, એ તો એ તો કઈ નઈ મારા ઘરે તો સાંભાર એટલી મસ્ત બને ને કેમ કે અમારે ત્યાં મા મમ્મી ના ઘરે છે ને પેલું જે આ બ્લેન્ડર કે ને એ નથી. એટલે ત્યાં એક બહું સિટી લેવી પડે અને જેરવું પડે ને અહીંયા. તો અમારે ફેરવી દઈએ ને એટલે એક રસ દાળ આમ. હા, પછી એના બધ-બધું નાખ ખી નેજ બાફી દેવાની દાળ. સરરોગવો નાખો તો વધારે સારું બને. એમ. પણ એવું જરૂર અમે તો નથી નાખ તે સરગવો બરગો આમ આ મીઠું એટલે મીઠું મરચું હળદર ધાણાજીરું સાંભારનો એક ચમચી મસાલો પછી ડુંગળી, ટામેટું, લસણ આદુ ને બધું નાખી અને બરાબરની સીટીઓ લઈ લઈએ. હમ્મ હા એ
અચ્છા.
પી લહીએ.
ઓકે સારું. સારું વાંધોની. બનાવીશું હવે. તમારી રેસીપીથી
એવી એકદમ ચાટ નો મસાલો નાખવાનો
રાઇ
ચમચી ઉપર
બરાબર.
એવુ.
સારુ બનાએંશુ નાઈ સારું સારું.